હેલો
હા બોલો ભાઈ
હા આપડે એક મદદની જરૂર છે તમારી
બોલો ની મેં તો તમારા મદદ કરવા તૈયાર તમે મારી આટલી મદદ કરો છો તો હું કેવી રીતે તમને ના પાડી શકું
તેવું જ જાણે ગાડી લેવાનો વિચાર કરતો શે
ગાડી લેવા છે તમે
હા સ્પ્લેન્ડર
ટલે ટલે એની મદદ
પૈસાની પૈસા
કેટલા પૈસા તમે કેવો ની તમે આમ માં મેં આટલો દુખમાં જયારે દુઃખી માં ત તમે મારી આટલી મદદ કરી છે પાડ્યો ઇન્સાન ઇન્સાન ને કામની આવશે તો ક્યારે આપશે
એવું જ જાણે વીસેક હજાર ની જેવી જરૂર છે
અરે વીસ અરે વીસ જ હજાર ખાલી
બસ બીજા તો છે મારા પર
નઈ ન તમે બોલો ક્યારે જોઈએ ક્યારે ગાડી લેવા જવાના હતા તમારો ક્યારે વિચાર છે
એ આવતા સંડે વિચારશે
હા તો કઈ દી છે તો તમને કેશ જોઈએ કે ઓનલાઈન
કેશ કેશ તમે તમને જે ફાવે તેવું
હા એટલે મારા પડતા બંને ઉપલબ્ધ છે તમને કેશ બી જોઈએ તો હું કેશ બી આપી દેઉ તો તમે ક્યારે લેવા આવશો કેસ જોઈએ તો
હમ્મ હ કેસ તો તમે ઓનલાઈન જ કરી દેજો ને માર અવાય ની અવાય
હા કઈ નહી મે તમને એવું તો અમ અમ હમણાં ઓનલાઈન કરું
કાલે પછી કરજો ને આરામથી
હા કઈ નઈ કાલે તમને હું વીસ હજાર એક મોકલી આપીશ
હમ્મ
તમે ગાડી લેશો તો પાટી બાટી તો પછી જોઈએ
હમ્મ પાટી તો અમે પછી રાખીએ ને આપડે લિયા પછી
હા તો મને ફરવા પણ લઈ જાજો પછી
ચોક્કસ લેજા યજ પડે ને
હા નવી ગાડી લેવાના તો ઉદઘાટન તો કરવા પડશે ને
ઉદઘાટન તો કરવા જ પડે હવે તમને બોલાવવા પડશે લેવા જાય ત્યારે
હા હા ચોક્કસ આવીશું તમે ક તો હું નહી આવી એવું બને કે
અવાજ પડત હ
હા એજ તમને કેે પછી ક ખાવા લય જશો કઈ ને મને તો મારી ફેવરેટ જગા છે પેલું ખબર હમ્મ ન્યુ ખુલેલી છે
ક્યાં
અહિયાં ગુલનવ ચોકડી પાસે મેકડોલ કરીને
હા
એટલે એમાં છે ને એમાં એમાં ખાવાનું ઓફર પણ છે ને સારું પણ ખાવાનું મળે છે એટલે એમાં થ્રી ફોર્ટી નાઈન માં છે ને
હા
ત્રણસો ઓગણપચાસ માં આપણને બે બર્ગર ને બે કોલ્ડ ડ્રિંક ને ફ્રેન્ચ ફ્રાઈસ ને એવું ખાવાનું મળે છે ને એના સાથે ફૂટબોલ પણ એ લોકો આપે છે
બરાબર ત્યાં જઈશું આપડે તમે જ્યાં કઈ ત્યાં
હા તાજ લઈ ચાલજો ને કેમ કે પેલા આપડે તાજ ખાઈને પછી ફરવા જશુ
હમ્મ ફરવા આપડે ક્યાં જઈશું
અરે તમે જા લઈ જાય તા તમારો કા વિચાર છે લઈ જવાનો
અરે તમે કેવો નહી હ તમને ક્યાં
આપડણે નવી ગાડી લા એટલે તો પેલા આપડે મંદિર જઈશું ગાડી લઈને
હા મંદિર તો આજ કઈ જગ્યાએ
અરે ત્યાંજ રસ્તામાં જતા મહાદેવ નું એક મંદિર આવતું છે
હા
હાજ તાજ જશુ ને આપડે પછી ગાડીને હાર બાર પહેરાવશું.
હા.
હા એટલે કેમ કે નવું શરૂઆત થી પેલા ભગવાનને યાદ કરીને કરવું જોઈએ નવી શરૂઆત એજ ને જીવનમાં હા એજ મારો વિચાર છે કઈ નઈ આપડે પેલા ગાડી લઈને મંદિર જશું.
હા.
પછી મંદિરથી હા તમે લઇ ચાલ ને તમે વલસાડ માં જેવી છે દમણ દમણ બહુ ફેમસ આપડે ત જઈશું દમન
આપડે દમણ જઈએ ચાલો તમે કઈ દેવું.
હા દમણમાં જઈશું બઉ મજા આવે ત આપડે સ્વિમિંગ પુલ છે ને એવું બધું છે ને ખાવા પીવાનું પાછું ત્યા આ મસ્ત ઈત જામ
પણ હમણાં બગેર થી ગયેલો જેવા છે તો જઈ આવીએે ફરી આવીએ.
ફરી આવશ હમને એમ કઈ દમણ માં એટલે ન્યુ પેલું ખુલેલું છે એને શું કેતા એટલે એરપ્લેન ન હવા અડ્ડો ખોલેલો છે.
હા હા હા હા નવું પેલું.
એ એરપોર્ટ ખોલું છે એમ
હા આપડે ત્યાં ભી જઈશું ને જોવા સારું
હા કેમ એટલે હવે આપડા વલસાડ બી ધીમે ધીમે વિકસિત તરફ વધી રહ્યું છે.
હમ.
હા કેમ કે પેલા તો કઈ વલસાડમાં જોવા જવાતું જ નહી હવે તો કેટલું બધું આવી ગયું.
સ્માર્ટ સિટી
હા હવે સ્માર્ટ સિટી તૈયાર થતી છે હા એકદમ વલસાડી એકદમ ફેમસ થ ચાલુ ધીમે ધીમે
તમારું વલસાડ માં ઘર કઈ બાજુ.
અ વલસાડમાં અહિયાં ઔરંગા નદી પાસે છે.
હા જ્યાં બધું ગણપતિ વિસર્જન નહી કરરે ત્યાં
હા
બરાબર
હમ. કઈ નઈ કાલે તમને હું પૈસા આપી દઈશ
હા.
હા. હા તમે જયારે કેશો ત્યારે ત્યારે આપડે જશું ગાડી લેવા માટે
હા
હા
પછી આપડે
હું તો તમારા ઘર તમારા ઘરે પણ જશુ.
હા ચોક્કસ
કે બતાવવા પડેને તમારા મમ્મી પપ્પા ને નવી બાઈક લીધી છે.
હા આપડે ઘરે જઈશું ને અમારા તમને લઇ જ અમે
પછી કઈ નઈ કઈ નઈ હોય તો આપડણે તમારા ઘરે બી જ જઈશું.
હમ.
હા તમારા ઘરે જઈને પછી તમા મમ્મી પપ્પાને બી નવી બાઈક પર ફરાવી લાવજો
હા પેલા આપડે જઈયાશુ પછી હમ પછી હમ સગાવાલા તને ફરાયેલાવાનુંને બીજે પણ કસે
હા લોકો પણ ખુશ ખુશ થઈ જશે કે ચાલો ને પછી હમણા હોસ્ટેલમાં જ છો તમે કેવું ચાલે છે તમારું ભણવાનું.
ભણવાનું ચાલ્યા કરા હવે ધીરે-ધીરે, સધ્યા કર હ,
હા કઈ પણ મુસીબતે તો કેજો મેં હું તૈયાર જ છું. હા.
તમે હમણા શું કરો?
હમણે એજ મારું કોલેજ પટી ગયું છે.
હા.
હા તો હવે પેલું એસબીઆઈ પીઓની એક્ઝામ આઈ આઈપી હતી.
હા.
તેમાં પાસ થઈ ગયો હતો મને અહીંયા ગવર્મેન્ટ એક્ઝામ. બેંક માં મળી છે તેજ મેં કરું છું.
બરાબર મારે ભી હવે છેલ્લું જ વર્ષ છે. બીકોમ નું પછી જોમ હું કારૂ તે,
એ બધી ગવર્મેન્ટ એક્ઝામ આવે છે તો આપ આપી દેજો. સરકારી બધી એક્ઝામ આવે છે. હા એક જ વાર ખાલી ભણવાનું હોય પછી તો તમે બધી એઝામ ક્લિયર કરી નાખે. કારણથી ગવર્મેન્ટ એક્ઝામ એટલે સરકારી નોકરી લાગી જાય તમારી.
તેવું જણાવે, તૈયારી ચાલુ કરવા પડશે, જમી લીધેલું કેનનું કેનનું જમી લીધેલું.
હા વાત વાતમાં તો તો હું ભૂલી જ ગયો તમને પૂછ ન કે તમે જઈ મા ક ની.
તમે જમી લીધું. અમારે હું હોસ્ટેલમાં વેલો ટાઈમ એટલે વેલું જમી લેઓ.
હા હોસ્ટેલમાં તો એવું જ કે જલ્દી ખાવા પીવાનું ને પછી. જલ્દી સુઈ જવાનું, સુઈ જવાનું.
એ લ હ,
હા.
શું કે બીજું ઘરના બધા મજામાં.
ઘરના બધા મજામાં છે જીવન, એકદમ શાંતિ થી ચાલ્યા કરે ભગવાન ની દયા છે.
વરસાદ આવતો હશે.
બ વરસાદ છે અહિયાં તો ત્રણ ચાર દિવસ થી વરસાદ આગાહી આપેલી છે.
અમારા બાજુ આ બાજુ પણ આ જ છે હોસ્ટલ પ
એટલો વરસાદ પડે છે કે બે ચાર દિવસ થી વરસાદ ઉભી રહેવાનું નામ જ નથી લેતું. બધી જગ્યા રસ્તા પર જ તો પાણી પાણી ભરાઈ ગયું છે.
ન્યૂઝ માને દેખાડ્યા કર તે જોયું.
હા. અને અહિયાં આમા સાથે એટલું બધું પાણી બહુ ભરાઈ જાય પછી એટલે, કેછે જવાઈ પણ નહીં વેલું.
હા પાણી નીકળવાની જગ્યા જ નઈ રે તે એવું શ
હા બધી, સીટીમાં હું બધી મોટી મોટી બિલ્ડિંગ આવી ગયલી છે. ને એ શું બધા ગટર છે ને એટલે બધા ધકાઈ જેવા ગયા છે.
હા ગામડામાં, ગામડામાં હારું સે.
હા ગામડામાં હું બધું તળાવ હોય ને બધી બધું ખુલ્લું એરિયો હોય. એટલે પાણી જવાની જગ્યા મળી જાય એમ.
હમ્મ.
હા. એટલે તમે કોલેજમાં હવે તમારું છેલ્લું જ વરસ છે ને?
હા, છેલ્લુ-છેલ્લું.
એટલે શું કરો છો હમણે છેલ્લું વર્ષ એટલું કયું કે શાનું છેલ્લું વર્ષ છે?
બી કોમ, બી કોમ.
છેલ્લું વરસ છે.
હા.
એટલે ટી વાયમાં છો તમે હમણે?
હા ટી વાય માં થર્ડ યર.
હમ્મ-હમ્મ. ના અગાડી એમ કોમ નહીં કરશો? માસ્ટર ડિગ્રી?
એમ કોમ તો હવે જોઈએ ને પછી. આ છેલ્લું યર્સ પતે પછી પાસ કરીને વિચારીએ હું કરીએ આગાડી.
બરાબર છે. અમણે બી એટલે કોલેજ ના બધા સર ટીચર કેય જ છે કે બધા બદલાઈ ગયા છે, નવા-નવા આવ્યા છે.
એ અમુક-અમુક જુના તે જયાં છે. અમુક નવા આવે ભરતી નહીં પડે હિસાબે અમુક પ્રોફેસર
એટલે બધા જૂના તો છે જ નેં હમણે બી.
હા જુના તો છે જ.
હા મેં બી એજ કોલેજમાં ભણ્યા હતો.
હમ્મ.
આ બધા એટલે બધા પેલા મુલ્લા સર હતા, સર હતા એ બધા તા. હજુ પણ છે કી નહીં? એટલે ઈ જૂન એઈ બધા જૂના છે, દક્ષા ટીચર હતી. હા ઈ લોકો પણ છે.
હમ્મ. તમે શું બી કોમ કયરું? એમ કોમ
હા બી કોમ બી કોમ પતાઈને એમ કોમ કર્યું હતું ને માસ્ટર ડિગ્રી પતાઈવી. એટલે માસ્ટર ડિગ્રી જયારે કરતો હતો હું ત્યારે જ એક્ઝામ ની તૈયારી કરવા લાગેલો હતો એટલે બે વર્ષ એમ કોમ કર્યું ને એના સાથે-સાથે મારું એક મેં એક્ઝામ નું બી એજ એસ વાય પી ઓ નું બુક એક લેવા પડે એટલે બેંકિંગ નું આવે તે-તે વાંયચું ને પછી એક્ઝામ આપી તે એક જ વારીમાં હું ક્લિયર કરી દીધો.
બરાબર-બરાબર. વાંચેલું હશે એટલે ક્લિયર થઈ ગયું.
હા. કંઈ બી માહિતી જોઈએ મને કેજો ને ખાલી
હા, ચોક્કસ.
ચાલો તો હવે એવું હોય તો આપણેે ગાડી લેવા
હા ચોક્કસ મળીશું. મેં તમને ફોન કરા.
હા. જય શ્રી ક્રિના.
જય શ્રી કૃષ્ણ.